નામ
નમસ્કાર
કેમ છો
હા બસ એકદમ મજામાં
તબિયત ને બધું બરાબર છે
હા મસ્ત ચાલે છે અને તમારી
બસ એકદમ સારી સારું ખાવા ખાઈએ તો આપણી તબિયત તો સારી જ રે
હા સાચી વાત છે ને તમારી આજે અમે રોટલી શાક અને દાર ભાત
સેમ મેમ પણ આચમ્યું હ
હા
અને હજી તો સાંજ હ લગ્નમાં જવાની છું એટલે મસ્ત ખાવા શું હશે
હા અને ગુજરાતી ના લગ્નમાં ખોરાક તો લોકોને ખાસ યાદ રહી જાય છે નને
હા બિલકુલ બિલકુલ એવું એટલું બધું આમ ગુજરાતી લગ્નના ઉત્સવોમાં જે પીરસતા પરંપરાગત ખોરાક હોય ને એની વિશે વાત કરવાની ઈચ્છા થઈ ગઈ આ વાતથી તમારી જોડે
હા એટલે જ તો મેં તમે મેં તમને એવું કીધું અને આ જોુવ ને આ દરેક વાનગીમાં તો ઘણી સુગંધ અને પ્રેમ જોવા મળતો હોય છે ગુજરાતીમાં તો
હમ બિલકુલ તમને શું લાગે છે કે ગુજરાતી લગ્નની સૌથી મતલબ ઓળખ વાનગી કઈ છે
મને તો લાગે છે કે દાલ ભાત રોટલી શાક અને ફરસાણ વગરની ગુજરાતી લગ્ન આખું અધૂરું લાગે છે મને તો
એકદમ સાચું અને સાથે તો શ્રીખંડ કે બાસુંદી હોય તો ભોજનની મજા કંઈક અલગ આવી જાય
હા અને મીઠાઈ ગુજરાતી ભોજન નું મહત્વપૂર્ણ અંગ છે આમ કેવાય ને
હા બિલકુલ સાચી વાત છે પેલા ગામડામાં તો લગ્ન હોય ને ત્યારે મતલબ સામગ્ર ગામ રસોઈમાં આપણેે મદદ કરતું આખું ગામ
હા એજ બરાબર છે ને અને મોટી મોટી કઢાઈમાં શાક બનતા અને બધા સાથે મળીને કામ કરતા ખુબ આનંદ
બિલકુલ આ સામૂહિક જે પ્રયાસોથી જે સંબંધો પણ મજબૂત થતા હતા
હા એજ ને અને ભોજન કેવલ પેટ ભરવા માટે નથી હોતું પણ લોકોને જોડે આમ કેવાય ને આમ જોડે બેસાડવા માટે પણ હોય છે આમ
બિલકુલ બિલકુલ અને લગનમાં લગ્નમાં તો જે ફરસાણ હોય એનું પણ ખાસ મહત્વ હોય છે
હા જેમ કે જોવ ને ખમણ પાત્રા સમોસા અને કચોરી ઘણા લોકપ્રિય છે અમારી સાઈડ તો
તમે ખુબ નામ લઈ લીધા મને તો મોડામાં પાણી આઈ ગયું પણ આજે પણ હવે ઘણા લોકો લગ્નમાં આ વસ્તુઓ જરૂર જોવા મળે છે બધા લગ્નમાં
હા એજ ને અને હવે નવી નવી વાનગીઓ પણ સાથે ઉમેરવામાં આવે છે
બિલકુલ બિલકુલ પણ પરંપરાગત સ્વાદની જગ્યા કોઈ લઈ ના શકે હું તો એટલું માનું
હા એ વાત તો એકદમ સાચી છે તમારી તો
યા નવરાત્રી જેવા ઉત્સવો માં પણ અલગ અલગ ખોરાક હોય છે
હમ હા અને દિવાળીમાં ચકરી ચીવડો અને ઘૂઘરા ખાસ બને છે
બિલકુલ અને અત્યારે તો બધા જોવા જઈએ તો કેટલા જાત જાત ના ખોરાક હોય ઉપવાસ હોય તો ઉપવાસમાં પણ અત્યારે તો લોકો દાબેલી વડાપાઉ ખાય ને એ જાત જાતનું હોય પછી ચાાઈનીઝ ફૂડ પંજાબીૂડ ફૂડ આપણે એટલા બધા ફૂડ છે આપણા દેશમાં કે આખા દુનિયામાં કે જેની વાત જ નહીં
હા એકદમ સાચીને અને આમ જોવા જઈએ તો ઉત્તરાયણમાં કેટલાક લોકો ઉધયુ જલેબી જોડી સાથે આમ પ્રસિદ્ધ છે
બિલકુલ બિલકુલ આ જોડી તો વિના ઉતરાયણ અધૂરી જ લાગે
હા નવરાત્રીમાં દરમિયાન લોકો ઉપવાસની વાનગીઓ પણ પ્રસંદ કરે છે તમે જેમ કીધું આગળ
તે બિલકુલ અને જે સાબુદાણાની ખીચડી અને રાજઘ્રની પુરી હોય એ બહુ જ લોકપ્રિય છે મને તો બહુ જ ભાવે તમને ભાવે ભાવે
હા મને પણ ખુબ જ ભાવે અને જોવા જઈએ તો દરેક વાનગી પાછળ કોઈને કોઈ પરંપરા જોડાયેલી છે
બિલકુલ બિલકુલ બધાને અલગ અલગ ખોરાકની ખાસિયત હોય ને સંસ્કૃતિ બધું સમાયેલું હોય છે
હા અને બધા એક સાથે બેસીને જમતા જેથી એકતાનો ભાવ ઉભો થતો
બિલકુલ અને અત્યારના તો આજકાલના લગ્નમાં તો બુફેટ સિસ્ટમ વાળું જોવા મળે છે ખબર તમને
હા આ મેજ મે મેં ખાસસી બધી જગ્યાએ જોયું છે ને
પણ ઘણા લોકોન ને તો છે ને
અ આ હલો હા પણ ઘણા લોક કોને તો પેલું આમ કેહેવાય ને કે યાદો પણ આજે પણ ગમે છે આમ કેવાય ને
બિલકુલ બિલકુલ અને છે ને એમ લોકોથી એમાં પ્રેમ પણ વધારે વધે અત્યારે તો લોકો એ કેટ્રસ વાળાને આપી દે લોકો પીરશે પણ પેલાના જમાનામાં તો કેવું હતું કે લોકો જાતે પીરસતા અને તિરસ માથી પ્રેમ પણ વધતો હતો
હા અને ગુજરાતીમાં પણ એજ માનવું છે કે કે આમ ઓળખ છે આમ કેવાય ને કેકસાથે
બરા બિલકુલ અને પાછું ખબર મહેમાન ભૂખ્યા ના જાય ને એ ખાસ ધ્યાન રાખવામાં પહેલાં તો આવતું હતું
હા એજ જોને સાથે ગરમ ભાત હોય તો ભોજન આમ સમાપ્ત ના આમ એકદમ આમ વ્યવસ્થિત લાગે ભાત તો જોઈએ જ
અને પાપડ સાથે હોય તો તો અલગ જ મજા આવી જાય
તો તમને કઈ મીઠાઈ સૌથી વધુ ગમે લગનમાં
મને તો શ્રીખંડ અને મોહન થાળ બંને ગમે અને તમને
હા મને પણ મોહનથાલ તો બહુજ ગમે એ તો ગુજરાતની આમ ઓરખાણ છે આમ
ઉત્સવોમાં પણ બનાવવામાં આવે છે.
હા એજ એજ એજજ સાચી વાત છે અને આપડી સંસ્કૃતિ આગળ વધે કે જરૂરી છે આ બધા ના કારણે
કલના જે યુવાનો છે એમને પણ પરંપરાગત વાનગીઓમાં રસ ધરાવવો જોઈએ.
હા બિલકુલ અને દાદી અને નાનીની રેસીપી આજે પણ લોકો સાંભળીને રાખે છે અને આમ કહેવાય ને આમ વ્યવસ્થિત
બિલકુલ અને આ બધું આપણે સાંભળતા ગુજરાતી જે લગ્ન હોય એનું આમ વાતાવરણ યાદ આવી જાય
સાથે આમ જોડાયેલી યાદો જીવનભર સાથે રહે છે નહી
બિલકુલ અને ગુજરાતના દરેક પ્રદેશની પોતાની અલગ જ ઓળખાણ હોય છે.
હા સૌરાષ્ટ્રમાં તો લગ્ન હોય તો ત્યાંના શાક અને ફરસાણની તો વાત જ કંઈક અલગ હોય છે.
બિલકુલ બિલકુલ અને ખાસ કરીને તો આપડે રીંગણ બટ બટાકાનું શાક અને સેવ ટામેટાનું શાક અલગ જ હોય છે.
સાચી વાતને અને કચ્છમાં પણ પરંપરાની વાનગીઓનોો અલગ જ સ્વાદ હોય
બિલકુલ બિલકુલ ત્યાં બાજરીના રોટલા અને દીશ ઘી સાથે જે પીરસવામાં આવે એ પરંપરા કઈક અલગ જ હોય છે.
હા અને ઉત્તર ગુજરાતમાં તો લોકોને થોડુંક મસાલેદાર ભોજન વધુ ગમે છે.
હા અને ત્યાં તો છે ને ત્યાંના લગ્નમાં તો ખીચડી કઢી પણ ઘણી બધી લો પ્રિય છે.
હા એજજજ અને દ દક્ષિણ ગુજરાતમાં તો મીઠશ થોડી વધુ જોવા મળે છે ને
સાચી વાત છે ત્યાંના લોકોને દાળ અને શાક માં પણ થોડી મીઠાશ પસંદ હોય છે.
એથી ત કહે છે કે વિવિધતા ગુજરાતના ખોરાક અને અનોખો બનાવે છે એમ
શો માં જે મેહમાન ગતિ એક સમાન જ હોય છે બધા પ્રદેશમાં તો
પહેલાના લગ્નની તૈયારી ઘણો દિવસો પહેલાથી શરૂ થઈ જતી હતી એટલે તેથી આમ ચાલી જવા એ.
હા એજ અને ઘરના બધા સભ્યો કામમાં જોડાઈ જતા પેલા તો અને અત્યારે તો કોઈને ટાઈમ જ નહી હોતો.
પણ કોઈ કોઈ મસાલાની તૈયારી કર તો કોઈ મીઠાઈ બનાવ તો એવું થતું હોય છે બધાની એક બીજાની થોડીક મદદ તો કરતા જ હોય છે. એટલે તેથી વાંધો નહી આવતો. તો.
એજ અને રસોઈ ઘરમાં તો દિવસ રાત પેલા તો આપણે એમ સાનો માહોલ રહેતો હતો. જય્યારે લગ્ન ઘરમાં કઈ પ્રસંગ હોય તો.
હા એજ ને અને બધા મળીને કામ કરતા એટલે થકાણ પણ ઓછી લાગતી.
હા અત્યારે તો કેટરિંગની સેવાઓ જ વધી ગઈ છે અત્યારે તો પેલી જૂની પરંપરાઓ કઈ જ રહી નથી કશું જાતે નહ બનાવાનું બધું કેટરિંગને આપી દેવાનું અને આખી પરંપરા જ બદલાઈ ગઈ છે. સમય સાથે જોવા જઈએ આપણે તો.
હા બિલકુલ સાચી વાત છે ને પણ ઘણા લોકોને તો ઘર જેવો સ્વાદ આજે પણ ગમે છે.
હા બિલકુલ બિલકુલ. અને આપડે તો અત્યારે જોવા જઈએ તો લગ્નમાં તો લાઈવ કા કાઉન્ટરની પણ ફેશન વધી છે, ખબર જેમાં પાણીપુરી ઢોસા હોય. પાઉભાજી પિર્ઝા બધું અલગ અલગ વસ્તુ આપણને જોવા મળે. અલગ અલગ લગનમાં.
હા એજજ પણ ગુજરાતી ડીસો હોય સાથે અને વાનગીઓ હોય તો એ લગ્ન ની વાત જ કંઈક અલગ છે.
સાચું. હાલ દાળ ઢોકળી ને હાંડવો એવું બધું જોવા મળે તો એજ મન મજા આ આવી જાય મનને ખુશ થઈ જાય.
એજ એજ હા એજ સાચી વાત છે ઉત્સવમાં પ્રસાદ પણ ખાસ મહત્વ હોય છે.
હા અને મંદિરોમાં જે સુખડી લાપસી અને શીરો એ ઘણી વખતે આમ પીરસવામાં આવે છે.
એજ અને જોવા જઈએ તો જન્માષ્ટમીમાં પણ ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે અને પરંપરા પણ છે અમારે.
બિલકુલ બિલકુલ બધા તહેવારોમાં બુ અલગ અલગ બધા ઘરમાં બનાવે એવી પરંપરાઓ છે અત્યારે તો.
સાચી વાત અને ગણેશ ચતુર્થીમાં તો મોદક નું મહત્વ તો હોય.
બિલકુલ મારા મમ્મી અને બાળ એટલા મસ્ત મોદક બનાવે કે ખાવાની મજા જ આવી જાય.
એજ અને જોવા જઈએ તો દિવાળી ની તૈયારી તો ઘણા દિવસો પહેલા થી જ શરૂ થઈ જાય.
હા હા આ તો વર્ષો જૂની પરંપરા છે. હું તો એટલું માનું કે પરમ સમય સાથે પરંપરાઓ બદલાય એ વાંધો નહીં પણ જૂની પરંપરાઓને પણ આપણે યાદ રાખવી જોઈએ.
બિલકુલ બિલકુલ તમારી એકદમ સાચી વાત છે. પરંપરા અને બધું જ યાદ રાખીને જ આપળે જીવનમાં આગળ વધવું જોઈએ.
બિલકુલ સાચી વાત. મને તો ખુબ મજા આવી ગઈ, આ એક રસપ્રદ વિષય પર તમારી જોડે વાત કરીને.
સરસ મને પણ ખુબ જ મ મજા આવી ગઈ તમારી જોડે વાત કરીને.
હા, સારું ચલો મળીએ ફરી ક્યારેક આપળે આ વિષય પર વાત કરીશું.
સારું, સારું, ચોક્કસ આ વિષય પર આપડે વાત કરીશું.